હેલો.
હાલો.
રાધે રાધે.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજા
બસ કસું ની
ચા આપે ને હમ જમવાનું બનાવ્યુ?
ના બસ ચાલુ જ છે.
હા.
ચાલુ જ છે.
કેવામાં આવે ને કે સાધું જીવન ઉચ્ચ વિચારા કેવલ એક કહેવત નથી પણ જીવન જીવવાની શ્રેષ્ઠ કલા છે.
હા એટલે સાદું જીવન એ શ્રેષ્ઠ જીવન ગણવામાં આવે છે.
હમ. મનુષ્ય મહાન તો તેના કપડા, ધન કે વૈભવથી નથી પણ તેના વિચાર સંસ્કાર અને વ્યવહારથી માપવામાં આવે છે.
હ સાચી વાત
હમ.
કારણ કે પોતાના વ્યવહારથી કોઈ માણસ મહાન થઈ જતો નથી. કે કોઈ પૈસા વાળા હોવા છતાં એનું જે નેચર હોય છે, એ બરાબર ના હોય તો એ એને મતલબ પૈસા પણ કોઈ કામે આવતા ન
જીવન. અને તેના કપડાં, ધન કે વ્યવહારથી પણ તેના વિચાર, સંસ્કાર અને વ્યવહાર થી માપવામાં આવે છે. સાદું જીવનનો અર્થ ગરીબી નથી સાદું જીવનનો અર્થ છે. સરલતા, સંતોષ, પ્રમાણિકતા અને વિનમ્રતા સા થે જીવન જીવવુ
હ સાચી વાત એટલે એમ સાદુ જીવનમાં ગરીબી ના હોય પણ એમાંથી અ મતલબ ભોળા પણ હોય છે, એના અંદર પ્રેમ, દયા એવી ભાવના હોય છે, એને સાદું જીવન કહેવાય છે. સાધુ જીવનનો મતલબ આવું નથી કે પૈ સા વાળાના ધરે ગરીબ હોય એ સાદું જીવન જીવી શકે પણ પોતાનો અહંકાર એવો હોય છે, ને લોકોને ક્યાંક ને ક્યાંક ડુબાવી દેતો હોય છે, એટલે આપણે જીવનમાં ક્યારે અહંકાર રાખવો જોઈએ નહી.
સાચી અને વળેરા ગરીબોની મદદ કરને ઓ પણ સાદું જીવન છે.
હા પોતા પાસે છે. અને આપણેે બીજાની મદદ કરી એ સૌથી સાચું પુણ્ય મળતું હોય છે આપણને એટલે એ એ સારા જીવન માં જ ઈ ગણતરી આવે છે.
ઉછ વિચારવાનો અર્થ છે સારા કામ કરવા જીવાનું બીજા નું ભલુ વિચારવુ સત સત્યનો માર્ગ અપનાવો એનો સમાજની સેવા કરવી
હા એજ ને કારણ કે હંમેશા સત્ય બોલવો બીજાની ભલાઈ કરવી અને બીજાના દુખ માં દુઃખ અને સુખમાં સુખ સમજી અને આપણે એની ભાવનાઓ સમજી એને સાચું જીવન કેહેવાય બાકી અહંકાર ને એવું બધું હોય તેને કોઈ દિવસ આપણને કોઈ માણસ કોઈ યાદ કરશે નહી પણ કારણ કે આપડે કોઈને મદદ કરીએ એ આપણે જેટલું એ કામ આવીએ એ આપણને ઉઠતા બેઠતા જ્યારે એને એ વસ્તુ યાદ આવે એ આપણા માટે જે દુઆ નીકળતી હોય છે એ દુઆ આપણને ક્યાંક ને ક્યાંક કામે લાગતી હોય છે.
અને આજે ઘણા લોકો બારી દેખાવ પર વધારે ધ્યાન આપે છે. મોટા ઘર મેગા કપડા અને કોશિશ કરે છે.
હા આજના માણસ માં દયા ભાવ એ બધું રહ્યું નથી આજની જનરેશન તો બસ આપ આપણો બીજાને માણસ સમજતા જ નથી એ લોકો
સાચી વાત હેલો
એટલે હંમેશા આપણાથી થાય એટલી બીજાની મદદ કરવી જોઈએ.
સાચી વાત
ને આપડા થી જેવું બને એ રીતે ગમે તે રીતે એવું નથી હોતું કે ખાલી આપણે પૈસાની દ્રષ્ટિએ જ લોકોને મદદ કરી શકીએ છીએ. આર્થિક દ્રષ્ટિ એવું નથી પણ સામાજિક દ્રષ્ટિએ પણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી લાઈફમાં પણ આપણે એની હેલ્પ કરી શકીએ છીએ.
સાચી વાત અને ઘણા લોક બારી દેખાવા બારી દેખાવા પણ ઘણો કરે છે ને પણ સાચો આધાર તો એ તો એ વ્યક્તિને મળે છે જેના વિચાર ઉચા હોય છે જે બધા સાથે પ્રેમથી વર્તે અને બીજાને મદદ કરે.
હા ને સૌથી મોટું શું કે ને એમાં પોતાની વાણી હોય છે પોતાની વાણીમાં જે માણસને મીઠાશ હોય ને એ જિંદગી જીવી હોય ને એવું કેવાય. બાકી તો જે આપણને આવાજથી જે બીજાના ઉપર બખાડાા પાડતા હોઈને એ પછી કોઈ જિંદગી નો સાચો મકસદ ના કેવાય.
સાચી વાત સાચી વાત એ તો હોય છે. અને મહાત્મા ગાંધી એ સાદા જીવન અને ઉચ્ચ વિચારનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે.
હા એ મહાત્મા ગાંધી ની જોડે શું કશું નતું પણ ના એ પોતાની એક ખાલી લંગોટી પહેરતા અને જનોઈ ધારણ કરતા અને પોતાને જરૂરત હોય એટલું જ પાણીનો ઉપયોગ કરતા. એમના ઉપરથી જોવા મળે કે સાદું જીવન કેને કેવાય, હવે તો માણસોમાં સં તોષ જ રહ્યો નથી. છે એનાથી બસ આ નથી તે નથી એ એના પાછળ જ દોડે છે પણ પોતાના જીવવાના જે પળ હોય છેને એ ભૂલી જતું અંતમાં એમની પાસે કશું જ આવતું નથી.
સાચી તો તો એ છે ને અને મહાત્મા ગાંધીએ એમને સાદું હતું પણ તેમના વિચાર એનાએમ વિચાર એવા મહાન હતા કે તેઓની આંધી દુનિયા પ્રેરણા આપી છે.
હા, તેમના વિચારોને આજ પણ એમને દુનિયા યાદ કરે છે.
હમ્મ એમને બધા એવું કે મહાન બનવા માટે ધન ધન નથી પણ સારા વિચાર અને સારું સ- સરિત્ર ઘણું જરૂરી છે.
હા, સાચી વાત.
જીવનમાં સિદ્ધાંત વિશેષ મહત્ત્વપૂર્ણ છે, આપણા સરળ જીવનનું મહેનત કરવાની અ ગુરુજનોનો આદર કરવો, માતા-પિતાની સેવા કરવી અને મિત્રો સાથે પ્રે મથી રહેવું જોઈએ. આ ગુણ આપણા જીવનને સફળ અને સમર-સમાનિત બનાવે છે.
હમ્મ સાચી વાત. એજને આપણે જે હોય છે બીજાની ભાવના સમજીએ એજ સાચો મતલબ મિત્ર કેવાય સાચો ઇન્સાન કેવાય કારણ કે એના અંદર જે ઇન્સાનિયત હોય છે, એ જાગે છે એ પ્રેમની મદદથી જાગતી હોય છે.
સાચી વાત.
એટલે હિંસાનો પ્રતિ એને પ્રેમ હોયએ બધું એ સાદા જીવનમાં જ એની ગણતરી આવતી હોય છે.
અને સાદા જીવન જીવતા વ્યક્તિ સંતોષી હોય છે.
તે બીજાની સાથે જ પ્રદાન નહીં કરે પણ પોતાના વિકાસ પર ધ્યાન આપે છે.
હા, સાચી વાત. કારણ કે કારણ કે માણસોના વિચાર જ એમને આગળ લઈ જતા હોય છે.
હમ્મ. તેમના મનમાં ઈશ્યા, અહંકાર અને લાલચ ઓછા હોયેને અટલે તો વધારે સુખી અને શાંત જીવન જીવે છે.
હ ઈર્ષા ઈર્ષા એ સારી નથી ઈર્ષા, દેખાવો એ બધી બાબત થી હેને માણસો પાછળ જ રહેતા હોય છે અને માણસના અંદર જો નફરત, ઈર્ષા આવી જો ભાવના જો એ લોકો ત્યાગી દેને તો પછી એમને જીવવાનો મકસદ જ કુછ અલગ હોય છે.
હમ સુંદર કપડાથી શરીર સુંદર લાગે પણ સુંદર વિચારથી જીવન સુંદર બને છે.
હ સાચી વાત.
સારુ
કારણ કે સૌથી મ મન સુંદર રહવું અને સાફ હોવું એ સૌથી મોટું જીવન નું સુખ માનવામાં આવે છે.
હમ. સાદા જીવન જીવતા વ્યક્તિ સંતોષી હોય છે.
હા. ઠીક.
જીવન સફળ અને સન્માનિત બનાવે છે તો સંતોષિત